હેલો આશેય
હા, આવે છે.
સંળાય છે ને તમને?
હા, સંભળાય છે.
હ, કેમ છો તમે? સારું છે ને તમને? કેવું ચાલે બધું? તમારી છોકરીની તબિયત સારી છે? કે અ બધું વ્યવસ્થિત છે ને તમારી ઘરમાં? શું કેહો તમે?
હા બધું બરાબર છે, પણ જોવ નહી આ અમારી છોકરી છે ને જરાક માંદી બહુ પડ્યા કરે છે, ખબર નહી કેમ, કઈ ખાવામાં આવી ગયું એવું લાગતું છે કે શું છે ખબર નહી કે હવામાન ની અસર લાગે છે, આજકાલ તમે જોઓ તો બધા જ છોકરાઓ બહુ જ બીમાર પડે છે, આપણા જેવી એ લોકોની તો, અ શારીરિક ક્ષમતા છે જ નહી, અને રોગ પ્રતિકારક શક્તિ પણ બહુ જ ઓછી છે, શું કેવું તમારું.
એકદમ સાચી વાત છે, મે તો તમને કેવ ને આજકાલનું જે તમે ખાવાનું બી જોવ ને, કે આટલું બધું ફાસ્ટ ફૂડ ઇન્વોલ્ થયું છે ને કે શું વાત કે એમ, એમાં કેવું છે કે આજકાલના પેરેન્ટસ બી વર્કિંગ હોય છે, તો એ લોકો શું વિચારે કે ધારો કે એક દિવસ ખાવાનું સ્કીપ કરીને, જે થોડા આરામ લે લઈએ, તો કેવું તો એ પ્રમાણે વિચારે તો એ લોકો ફાસ્ટ ફૂડ ઘરમાં લાવીને ચાઇનીઝ છે મંચુરિયન છે. પછી પાાવભાજી છે વડાપાવ છે, ને એવું બધું ખાવાનું આપી દે છે છોકરા એ લોકોને, તો એના લીધે કેવું કે એ લોકો ના શરીર માં આવા બધા જે વિટામીન્સ જુએ છે, એ પૂરતા વિટામિન્સ એ લોકોને મળતા નથી એટલે એ લોકોનું શરીર જે છે એ નબળું બનતું જાય છે, ને આ તો મેં સાચી વાત કે ને આ પાવ જે છે ને એ તો બહુ ખરાબ વસ્તુ છે, એની અંદર ઈસ્ટને એવું બધું નાખેલું આવે છે. ને એ પછી પેટમાં જઈને એ એક મેદો જ છે ને એ મેદાને બેકરીમાં એ કરીને બનાવેલું છે, તો એ પેટમાં આપણા પેટને જે બહુ નુકસાન કરે છે. તો મારા છોકરીને છે ને હમને એ મેંદાવાળી વસ્તુ ચાપવાની અ બંધ કરી દીધી છે, કે એને કઈ બી આમ મેંદા વાળું વસ્તુ શું ખાય ને, એટલે એને પેટમાં દુખ ખવાનું ચાલુ થઈ જાય છે, એની જરા મને એવું લાગતું છે કે એની પાચન શક્તિ છે ને જરા ઓછી છે. શું કેવું શું માનવું છે તમારું.
હા એકદમ સાચી વાત છે મને પણ એજ લાગે છે, અ મારા વિચાર મુજબ તો મને એવું લાગે છે કે છોકરાઓ છે ને જે શાકભાજી જે આપણેે, એકદમ સરસ રીતે ખાઈ લેતા હતા ને એ ખાતા નથી. બીજું કે હવે જેમ કે આજકાલ ના છોકરાઓ તમે જો અમુક છે ને તે, એ લોકો ના પસંદીદા જ શાકભાજી થાય જેમ કે બટાકો છે, ટામેટાનું શાક છે, એવું અમુક જ શાક ખાય આપડે જેમ રાતા છોડની ભાજી ખા તા, મેથી ની ભાજી ખાતા, એ બધું તો એ લોકો ખાતા જ નથી, પ્લસ કઠોળ બી એ લોકો એક બી જાતના ખાતા નથી, એ લોકો મોડું જ બગાડે છે શાક રોટલી નું નામ કહીએ એટલે એ લોકો મોડું બગાડે, એટલે પછી એમાં એવું ને. કે એના લીધે એ લોકોને આપણેે બીજું શું બનાવીને આપીએ તો પછી આપડે બી કંટાળીને, ફાસ્ટ ફૂડ બનાવીને આપી દઈએ, અને એ લોકોને આપણે કહીએ કે ભાઈ કઈ વાંધો નહી તમે આ મેગી છે ખાઈ લેવો, પછી આપણે બર્ગર લઈ બરનું આપણે ખવડાવી દઈએ, અને હવે તો જીવન એવું થઈ ગયું છે ને, કે આપણે જોબ કરીને આવીએ એટલે થાકી ગયેલા હોય ને રસોઈ પાણી કરતા હોય, એટલે રવિવારે કે જયારે બી આવું, તક મળે તો આપણે બરનું ખાવાનું લાવી ને એ લોકોને ખવડાવીએ અને પોતે પણ ખાઈ લઈએ કે ચાલ હસ એક દિવસ રસોડા માંથી, આરામ એમ કરીને, એટલે એના કારણે મને એવું લાગે છે કે જે બહનું ખાવાનું બી જે આપણે એ લોકોને ખવડાવીએ ને. તો તે તેલ વાપરે મસાલા કેવા વાપરે આપડી જેમ ચોખ્ખાઈ થોડી હો અને અમે કીધું તેમ કે મેંદો વાપરે, અને અલગમા નું લોટ અને બધું વાપરે, તો પછી એ લોકોમાં કથી બધું આવાનું. વિટામીન્સ કે જે બી આપડણે કહીએ એ બધું કંથી આવવાનું, એના લીધે જ એવું લાગતું છે કે આ બધા બીમાર પડે છે અને એ લોકો છે ને, તે આ જે ઋતુઓનો ફેરફાર છે એ સહન કરી શકતા એમ નથી, એવું મારું અ માનવું છે તમને શું લાગે છે.
એકદમ સાચી વાત છે તમારી મેં તો એક જ કેવું કે આજે માર્કેટમાં ફાસ્ટ ફૂડની જે દુકાનો છે, એમાં બી કઈ ચેન્જ આવવા જોઈએ છે કેમ ખબર, કે તું જોઈ શકે છે વધારે પણમાં એ લોકો છે ને. અ ફાસ્ટ ફૂડમાં ઓઈલ છે જે બે ત્રણ દિવસ કરેલું એ જ ઓઈલ વાપરે છે બીજું એ કે બધી જ જગ્યા વડાપાવ છે એટલે બટાકાની જ બધી આઈટમ છે, કોઈ આવું વિચારતા નથી કે કઈ વેજીિટેબલ્સ ની આઈટમ મૂકે, કે જે હેલ્ધ છે. ને ખાવામાં બી ટેસ્ટી લાગે થોડીક એમ, એટલે હેલ્ધી ફૂડ બી બજારમાં મળતું જ નથી એક તો, ને બીજું એ, કે છોકરા એ લોકો કેવું કે વડાપાવ જે વસ્તુ છે જે બટા બટાકાની વસ્તુ છે એ વધારે પ્રેફર કરે. વેજીિટેબલ્સ કરતા કેખર એ લોકોને ખબર છે આ એક વડાપાવ કેવું લાગે છે, તો એનો ટેસ્ટ જે છે તે મોડામાં એકદમ સચવાઈ રહેલો હોય, તો એ લોકોને એજ ગમે છે, પણ એજ વસ્તુ જો આપણે ક બીજી દુકાનો ઓપન કરી ધારો કે વેજીિટેબલ્સ. અ કઈ ટીકી છે ને એવી રીતે કઈ બી એમ વેજીિટેબલ્સ સૂપ છે, આવી રીતે કોઈ દુકાનો મળતી જ નથી દુકાનો, એટલે એવી એક છે કે છોકરા એ લોકો છે ને એના માટે એટ્રેક્ટ થાય છે ને એક વાર જે ચાઇનીઝ નું મોડામાં જતો રહ્યો ને, પછી લોકોને એજ ગમે છે એની અંદર ચાાઈનીઝ ત મે વાત કરું ને, તો એની અંદર તો અજીનો મોટો ની બુંધ આવે, એ આપડા જીપમાં એક વાર અજીનો મોટાનો ટેસ્ટ ફાવી ગયો ને, તો એ છોકરું એજ પાછું માંગે, તો મેં તો એમ કે આ ચાઇનીઝ માં બી એક બીજી વેરાયટી લાવી શકી છે, કે આપણે જે નૂડલ્સ છે એ આપણે રોટલી ના બી નૂડલ્સ બને છે, એ તો આપણે એક ઓપ્શન થાય છે, કે આપણે ઘરે જ રોટલી ના નૂડલ્સ બવીને એ છોકરા એ લોકોને આપે એ બહ હેલ્ધી કહેવાય છે, બીજું એ ઓપ્શન કે આપણે વેજીિટેબલ્સની ટિકકી બનાવીને, એને બર્ગર તરીકે આપીએ બીજું કે પરાઠા બનાવીએ વેજીિટેબલ્સ ના પરાઠા. ઇવન તો સૂપ બી જોઈ શકેને, તો વરાઈટી ઓફ સૂપ બી અવેલે તમે બનાવી શકો વેજીિટેબલ્સના, અને ટોમેટો સૂપ છે ટમેટો કેરે ટમાટર ને કેરેટ ને બીટનું જે સૂપ આવે છે ને એ બી બહુ સારું લાગે. ઈવન તું આમળાનું જુસ બી તું લઈ લેશેને સવારે તો બી એમ, છોકરા લોકોને કેવું સારું છે એમને આવી રીતે તું તારા છોકરીને બી આપશે ને. તો એ બી એની રોગ પ્રતિકારક જે શક્તિ છે ને, એ થશે, એને બી તને સારું થશેર ગોળી ત કેટલા દિવસ આપવાની એ છોકરીને, તો શું માનવું છે તારું.
હ એકદમ સાચી વાત છે તમારી, આમાં એવું જ થયું કે એકચુલી છે ને આપણેે ઘરે જે વસ્તુ બનાવીએ ને એ લોકોને ભાવતી નથી, ભલે આપડે બર્ગર બનાવ્યું હોય ભલે આપડણે નૂડલ્સ બનાવ્યા હોય એ ભાવતું નથી, એટલે હવે તો કેવું ચાલુ જેમ કે ઈન્સ્ટાગ્રામ છે હવે ઈન્સ્ટાગ્રામ પર છે ને બધા શેફ લોકો આવીને પોતાની રેસીપી બતાવે, અને એમાં પણ છે ને બધું હેલ્ધી એ લોકો વાપરીને બનાવે છે, પણ ટેસ્ટ બાર જેવો લાગે, અને સેકન્ડલી કે આપડે એ લોકોને રસોઈને એવું કરીએ તો એમાં મસાલો ને બધું તો પાછો આપણું ઘરનું ચોખ્ખું એકદમ સરસ હોય એટલે મેં તો શું ચાલુ કર્યું કે દર રવિવારે બહાર ખાવા જવાની જગ્યા પર આપણે ઓછા પૈસા માં સારી રીતે અ જમવાનું જમીયે અને બધા જ ભરપેટ ખાઈ શકે એમ કરીને છે ને બધી વાનગીઓ છે ને મેં ઘરે જ બનાવવાની ચાલુ કરી અને મસાલા ને એવું બધું જેમ એ લોકો બતાવે ને ટીવી પર ને આમાં મોબાઈલમાં તેજ રીતે બનાવવાનું ચાલુ કર્યું અને થોડોક ખોરાકમાં ફેરફાર કર્યો ને તો જરાક મને સારું લાગ્યું અને એની સાથે સાથે છે ને મેં એ લોકોને સમજવાનું બી ચાલુ કર્યું કે તમે ફાસ્ટ ફૂડ ખાવાનું પણ આપણે હેલ્ધી ફૂડ બી ખાવાનું તમે હેલ્ધી ફૂડ ખાશો એટલે તમને મે ફાસ્ટફૂડ નું હા અ એક આપીશ એક તમને એક દિવસ આપણે ફાસ્ટ ફૂડ ખાશું એમ કરીને અને બીજું મેં એ લોકોને છે ને રમત ગમતમાં વધારે ઇન્વોલ્વ કર્યા કે એ લોકોને એમ કીધું કે તમે રમત ગમતમાં વધારે ધ્યાન આપો એમથી શું થાય કે બહાર રમીને જે આવે ને તો ભૂખ બી વધારે લાગતી છે અને એ લોકો છે ને આપણે જે આપીએ છે ને એ ખાઈ બી લે છે એટલે છે ને એ લોકો બહુ કચકચ નથી કરતા આનાકાની નથી કરતા અને એકદમ સારી રીતે એ લોકો બધી વસ્તુ જમી લે છે અને જમવાની સાથે છે ને આ બધું અ શારીરિક રમત ગમત બી કરે બહાર તો એ લોકો ન મગજ વિકસે પ્લસ એ લોકો ન શારીરિક બંધો બી સરસ થાય હવે તો અમારે ત્યાં રોડ બી એકદમ સરસ બની ગયો છે એટલે અમે તો શું કર્યું કે રાતના હું અને મારા હસબન્ડ બંને જણા આટા મારીએ અને એ લોકોને કહીએ કે તમે હવે સાયકલ ચલાવો એમ કરીને સાયકલ ચલાવે કોઈ દિવસ કોઈ દિવસ બે બેડમિન્ટન ફૂલ રેકેટ રમે એવું કરી અને એ લોકોને એ કર અમે એ લોકો પ્રોત્સાહિત કરીએ છે એટલે એવું બી નહી બને કે વાંચતા વાંચતા એક જ જગ્યા પર બેસી રે અને બેઠાડું જીવન થઈ જાય એટલે એ લોકો કંટાળે એટલે ખોરાક તો અમે કાળજી લેવા જ માંડું છે તેની સાથે સાથે છે ને ત્યાં રમત, ગમત છે. શારીરિક પ્રવૃતિ ટેવ કરાવાની ખાલી ફક્ત મોબાઈલ જોયા કરવાનો સ્ક્રીન ટાઈમ અને ટીવી જોયા કરવાનું એ બધું થોડું બંધ કરાયું છે તમારા ઘરમાં બી એવું હશે ને તમારી છોકરી બી કદાચ આમ તેમ મોબાઈલ જોતી હશે તો તમે એના માટે શું કર્યું
મેં એજ કર્યું છે એના મોબાઈલ જ મેં એને લોક કરી દીધું છે એનો સ્ક્રીન ટાઈમ મેં અ સેટ કરી દીધો તો એટલા ટાઈમ જ એ સ્ક્રીનનો યુઝ કરે છે બીજું એ તમે કેય તો પ્રમાણે મે બી એને બધું જે અ હેલ્ધી ફૂડ હોય એ આપવાનું ચાલુ કરી દીધું છે ને ઇવન એને મેં બહાર ભી મોકલાવું છું કે ઘરની બહાર જો નીકળે તો એ જીરીક હેલ્ધી થાય છે ચાલો તો પછી આપડે બીજી વાર મળીએ કયા બીજા નવા ટોપિક પર ઓકે. ચાલો બાય. કટ કર.